હલો!
શું કરો છો તમે?
બસ બેઠા. તમે કો!
તો ઉભા થઈ જાવ.
કેમ?
બેસીએને તો જાડા થઈ જાય.
એવું! જાડા કે ઝાડા?
ઝાડા થઈ જાય.
એ જેડા કે ઝાડા?
જાડા!
અચ્છા! મને થયું કે ઝાડા.
તો કાલે તમારે કોલેજ જવાનું છે?
કોલેજ તો હા. અમારે તો કોલેજ હવે રેગ્યુલર જવાનું છે બકા.
કેટલા વાગે જવાનું છે? સાત વાગે ને. તારા કેટલા વાગે લેક્ચર હોય?
મારે લેક્ચર સાડા સાતએ હોય પણ, મારે મૂડ હોય તો લેક્ચર ભરું. આજ મેં નહીં ભર્યા કોઈ લેક્ચર.
એટલે સાત વાગ્યે નેકળી જાય ઘેરથી?
ના આજ તો હું આઠ વાગે નીકળી તી.
અચ્છા.
અહિયા થી જઈ ધોઈ જઈને બેઠી તી. પછી પછી લાયબ્રેરી જઈ
હમ.
લધાન લઈ જવાનું હોય ને એટલે. નહી તો એમ જ કારેક થી જાય. પણ હાડા નવથી જોઈએ બેહી રહું. કે જય મોઢું બતાવા. અને પછી ત્યાંથી દસ પોણા દસે નીકળ્યા. ટ્રાફિક એટલું થઈ ગયું બઉુ. પછી તો, એક્ટિવા જેમ તેમ કરીને નીકાળી.
જવાનું. એના ટ્યુશનની ફી ભરાવા
હા તાર મમ્મી કતી તી. હાભળ તો જેમ તેમ કરી એક્ટ નીકળ્યું. પછી સીધા કુસદભાવે ફરીને જવાનું હોય. કારણ કે, ટ્રાફિક બહુ હોય. એટલે આગળથી પપ્પાનો ચાન્સ જ ન હતો.
હમ.
કેટલે ખબર આપડે જે, રાજનગર સોસાયટી રહી. જોઈ? એટલે જ આવે ને ત્યાં વળવા જવું પડે. અને ત્યાંથી પછી અસાઈડ આવવાનું. પછી પાર્કિંગમાં નાઇટે જાય. જેમ તેમ કરી જવા
હમ
ચાલો
હવે તો વહેલા જવું પડશે! કારણ કે, જગ્યાએ નહી હોતી બોલ. જોકે મન તો મળી ગઈ હતી. પણ પાછળથી બીજી ત્રણ છોકરી આઈ ને.
હમ
કરવાનું પેલું થાય તો
હવે નથી રેવાતું
હા પણ હવે તો અમે એમ થોડી કોઈ તકલીફ આપે એટલે ક્લાસ ચેન્જ કરવાનો એ બીજો જે ક્લાસ છે ને મોટો ત્યાં બધને લઈન કાલ થી ત્યાં બેસવાનું
ચાલે
સર તો મસ્ત ભણાવે એકદમ એ ભણાવે ત્યારે આપડે મને એવું જ લાગે કે બધું આવડે બધું આવડે પછી લોચા થાય
હમ
તું પ્રેક્ટિસ કરી જ લી હતી પણ ત અભી
અચ્છા કેટલા વાગે ક્લાસ શરૂ થાય અગિયાર વાગે.
હમ અગિયાર વાગે
હમ
અગિયાર થી બાર
કેટલા મહિના જવાનું
દોઢ મહિના જેવુ મતલબ એવું કીધું સર કે તમને જો બધું નહી આવડે અને મહિના ઉપર થશે ને તો એ હું તમાર ખેંચીશ થોડું દોઢ મહિના જેવું.
હમ
પણ ત બધું શીખવાડીને જ બધું પૂરું કરીશ એમ કેવું હોય ખબર પોંચ હજારમાં પડે આપડે ઓફિસ પોંચ હજાર માં પડે
હમ
અને કોઇ ઇન્ટર્નશીપ ના આપે ભીના એ વાત કરીને ગરમી નો ખેચ છે બી કેટલો ફાયદો થયો. આટલા જોકે જોડે છે એટલે ફાયદો તો થાય જ ને. હ ભાઈ
પાથૅ મેં કીધું કીધું માર તો ઇન્ટર્નશિપ એમ કહ્યુંત તો ચાલત દીધું એક તો પૈસા તો મળતો હોય તો દીધું મામા પૈસા ભરવા પડ્યા અર્થ કઈ મારે કે ઇન્ટર્નશીપ નું આયુ તું હું ઇન્ટરવ્યુ આપવા ગયો તો મસ્ત બ્લેઝર બ્લેઝર ત્યારે પણ ક ફેલ થઈ છો. કીધું કશો વધો ને આમાં શું ટ્રાય તો કરો જ પડે ને બોલો તમે બોલો હલો હલો હાલો